હલો.
અવાજ આવે છે મારો.
હા હા કમપ્લેટ આવે છે.
હા બોલો કે્યા છો.
બસ મજામાં તમે કેમ છો.
બસ મજામાં કેવું તબિયત પાણી ત મને.
એકદમ સારા ના જેે રવિવાર છે તો આખો દિવસ આરામ.
હા એ તો સાચી વાત છે અને આપડા. આપડે વિદ્યાર્થી એટલે આપડે તો રવિવાર એટલે આમ. ઘણો આરામ કરવાનો દિવસ કહી શકીએ.
હમ.
આખા અઠવાડિયા ન જે ટેન્શન એવું હોય. રવિવાર ના દિવસે આપણે શાંતિ થી સુઈ શકીએ ને આરામ કરી શકીએ.
હા એકદમ સાચું.
હા કઈ નહી આતો મેં બસ વિચારતી હતીી. એક સારો એવો ટોપિક મ કે આપણે ખોરાક અને. સ્વાસ્થ્ય વચ્ચે પણ આમ કેવો સંબંધ છે. તો મેં કીધું એ વિશે ચર્ચા કરી લઉં થોડી.
ઓહો મેં તો આવું ક્યાં વિચાર્યું જ ને તું આવું સંબંધ હોય ખરો.
હા એ કહેવત છે ને જેવો આહાર એવો વિચાર. આપણે જે હા આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની સ્થિતિ સર આપણા શરીર મન અને જીવન શૈલી પર પડતી હોય છે સારા ખોરાક માત્ર ભૂખ સંતોષ તો નથી પરંતુ સ્વસ્થ શરીર તેજસ્વી મગજ અને લાંબા આયુષ્યનો પાયો પણ આપણે નાખતો હોય છે તેથી ખોરાક અને સ્વાસ્થ્ય નો સંબંધ આમ અટૂટ છે
હા એ તો સાચું કીધું તમે
હા અને માનવ જીવન માટે હવા પાણી અને ખોરાક આ ત્રણ સૌથી મૂળભૂત જરૂરિયાતો છે જેમ કે વાહનને ચલાવા માટે યોગ્ય ઈંધણ જોઈએ તેમ આપડા શરીરને યોગ્ય ખોરાક ની જરૂર પડે છે જો આપણે સંતુલિત અને પૌષ્ટિક આહાર લઈએ તો શરીર મજબૂત રહેતું હોય છે અને રોગ સામે લડવાની પણ શક્તિ વધતી હોય છે
હા તો મતલબ ખોરાક આપડું ઈંધણ થયું
હા અને સંતુલિત આહાર એટલે એવો ખોરાક કે જેમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન ખનીજ તત્વો ફાઈબર્સ અને પૂરતું પાણી યોગ્ય પ્રમાણ માં હોય આ બધા પોષક તત્વો શરીર ના વિકાસ ઉ ઉર્જા ને રૂપ પ્રતિકારક શક્તિ અને અંગોની યોગ્ય કામગીરી માટે ખૂબ જરૂરી છે તમારું શું કેવું છે
હા એ તો તમે કીધું એના પરથી તો લાગે જ છે. એ બધું આપણે શક્તિ આપે છે અને આપણે જેમ કે તમે કીધું એ જ કે શક્તિ આપે છે એ ને આપડું મગજ પણ સારું કામ કરે છે અને હેલ્દી રહીએ છીએ આપડે તો બધી પ્રકારનો પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ
હા અને આજના સમયમાં લોકોનું જીવન પણ અ ખુબ વ્યસ્ત થઈ ગયું છે પરિણામે ઘણા લોકો ઘરનું તાજું ભોજન છોડીને ફાસ્ટ ફૂડ જંક ફૂડ અને પેકેટ વાળા ખોરાક તરફ આકર્ષાયા છે પીઝા બર્ગર કોલ્ડડ્રિંક ચીપ્સ અને વધુ ખાંડ વાળા પીણા સ્વાદિષ્ટ રે અ સ્વાદિષ્ટ તો લાગે છે. પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
હા મારા જે હોસ્ટેલ ના ફ્રેન્ડ છે ને એ બધા પણ બપોરે બહાર નું ખાવાનું જ ખાય જંક ફૂડ ને એવું બધું જ ખાય.
પૌષ્ટિક આહાર તો લીધા જ નથી.
હો. એ હાલ ના નડે પણ આગળ જતા ભવિષ્યમાં ઘણું સ્વાસ્થ્ય માટે હાનિકારક બનતું હોય છે.
હા જંક ફૂડમાં મેંદો આવે એ આપણા શરીર જઠર અને લીવર માટે તો ના સારું કેવાય તો એ બધું આપડે એવું નહીં કે ના ખવાય પણ માપનું ખા ખાવું જોઈએ.
હા અને અસંતુલિત ખોરાક ના કારણે ડાયાબિટીસ હૃદયરોગ બ્લડ પ્રેશર અને અન્ય અનેક જીવનશૈલી સંબંધિત રોગો વધી રહ્યા છે, આજકાલ નાની ઉંમરના બાળક કોમાં પણ આ સમસ્યા આપણને જોવા મળતી હોય છે. તે ચિંતાજનક બાબત છે.
હા નાની ઉંમર લોકોમાં પણ અત્યારે હાર્ટ એટેક આવા લાગ્યા છે.
હા.
તો શું એના પાછળનું કારણ એ એમનું ફૂડ હોઈ શકે.
હા જો એમનું ભોય અબ ખોરાક યોગ્ય ન હોય આવી જ રીતે એ લોકો જે પૌષ્ટિક આહાર હોય એ ના લેતા હોય એના કારણે પણ અમુક મનુષ્ય લોકોને આવતા હોય છે હાર્ટ એટેક અને અમુક વાર તો આપડે નવરાત્રીમાં પણ જોતા હોઈએ કે ગરબા રમતા રમતા અ પડી જાય છે. અને હા અને અસંતુલિત ખોરાક ના કારણે આ બધી બીમારીઓ આપણને જોવા મળતી હોય છે. બીજી તરફ આપડે જોઈએ તો ઘરનું તાજું ભોજન લીલા શાકભાજી ફળો દાળ દૂધ અનાજ અને સુકામેવા જેવા ખોરાક શરીરને જરૂરી પોષણ આપતા હોય છે. નિયમિત અને સંતુલિત આહાર લેવાથી શરીર તંદુરસ્ત રહેતું હોય છે મન પ્રસન્ન રહે છે અને કાર્ય કરવાની પણ શક્તિ વધતી હોય છે. હલો.
તો એકદમ સાચું કીધું તો એમાં
અહા અવાજ આવે છે ને.
તો એમાં દૂધ નો સમાવેશ કરી શકાય.
હા દૂધ આપડા હાડકા માટે ઘણું જ સારું કેેવાય છે આપડે કહેતા હોય નાનપણથી જ બાળકોને દૂધ પીવડાવામાં આવે છે. કેમ કે એમના હાડકા મજબૂત થ થઈ શકે. તો આગળ જતા જો અ દૂધ પીતા રે તો ભવિષ્યમાં જયારે એક ઘેડા થાય ત્યારે એ લોકોને હાથમાં કે પગના દુખાવામાં જો જોડાણમાં કોઈ તકલીફ ના આવે.
હમ્મ એ તો તમે સાચું કીધું. જો આપડે ભવિષ્યમાં સાજા રહેવું હોય તો હા
બોલો બોલો
એ આપડે ભવિષ્યમાં સાજા રહેવું હોય તો અત્યારથી જ આપડે કાળજી રેવી પડે આપણા શરીર નિ અને આપના ખોરાક નિ.
હા એ તો સાચી વાત છે અને ખોરાક નો સંબંધ માત્ર શરીર સાથે જ નહી પરંતુ મન સાથે પણ છે. સારું અને પૌષ્ટિક ખોરાક લેવાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળતી હોય છે. યાદશક્તિ આપડી સારી રહેતી હોય છે અને માનસિક સ્વાસ્થ્ય પણ ઘણું સુધરતું હોય છે એટલે વિદ્યાર્થીઓ માટે સારો આહાર ખુબ જ જરૂરી છે.
હા મોટા ભાગના વિદ્યાર્થીઓને એ હોય છે એમનું માનિક સ્વાસ્થ્ય જ સારું નહી હોય તો આવું પૌષ્ટિક આહાર તો ખુબ જરૂરી છે વિદ્યાર્થીઓ માટે
હા અને પરીક્ષા ના સમયે તો ખાસ વિદ્યાર્થીઓ વાંચતા હોય છે આગલી રાતે તો રાતે જયારે ભૂખ લાગે તો આવી રીતે પીઝા અને એવું બધું મંગાવાઈને ઓનલાઈન મંગાવાઈને ખાતા હોય છે. પરંતુ જો એ લોકો ઘરમાં જેવું કઈક પૌષ્ટિક આહાર શું કામ એવા જેવું રાખે ખાવામાં તો એ લોકો માટે સારું રહેે એમના સ્વાસ્થ્ય માટે
હા અને અત્યારે તો પરીક્ષા ના ટાઈમે તો બધા આખી રાત દિવસ રાત જાગ તા જ હોય એમનું સુવાનું પણ નક્કી નહી હો હતું.
હા
તો પછી છેલ્લે બીમાર પડી જાય
હા ને સારો અને પૌષ્ટિક ખોરાક લેવાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ આપણને મને મદદ મદદ મળતી હોય છે અને યાદશક્તિ સારી રહેતી હોય છે અને માનસિક સ્વાસ્થ્ય પણ ઘણું સુધરતું હોય છે એટલે વિદ્યાર્થીઓ માટે પણ સારો આહાર ખૂબ જરૂરી છે
હા તો મારે તો મારી આજુબાજુના નાના છોકરાઓને પણ આ બધું સમજાવવું પડશે ખબર અત્યારના નાના છોકરા બધા પડીકા જ ખાખા કરે
હા એ તો ઘણી સાચી વાત કેવી ઘણા બાળકો નાના હોય ખાલી ચોકલેટ ને પડીકા માટે રીસાતા હોય છે
હા હવે આપણે એવું તો ના કરી કે સાવ નહી ખાવાના પડીકા પણ જોડે જોડે પૌષ્ટિક આહાર આપાય
હા અને આજકાલના માતા પિતા પણ એમ એ લોકો જીદ કરે નાના બાળકો તો એ જીદને પૂરી કરવા માટે પણ બાળકો ખુ દ ને લઈ દેતા હોય છે પડીકા
હા આપડા ટાઈમે તો કેવું હતું મમ્મી પરાણે ખવડાવી દીધાતા આ ટાઈમમાં તો નાના છોકરાઓની જીદ વધારે ચાલે
હા અને આપણા ભારતીય પરંપરામાં પણ આહારને આમ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આયુર્વેદમાં સાત્વિક રાજસિક અને તામસિક આહાર નું વર્ણન કરવામાં આવ્યું છે સાત્વિક આહાર શરીર અને મન બને બને માટે લાભદાયક માનવામાં માનવામાં આવતું હોય છે.
હમ આ તો તમે બહુ સારી માહિતી આપી એના વિશેે તો મને ખબર જ નથી.
હા અને સ્વસ્થ જીવન માટે માત્ર સારો ખોરાક પૂરતો નથી પણ તેની સાથે નિયમિત કસરત યોગ પૂરતી ઊંઘ પુરતું પાણી પીવું અને સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે જો આપણે સારો ખોરાક લઈએ પરંતુ શારીરિક પ્રવૃત્તિ ન કરીએ તો સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ શકતું નથી
હા એ તો સાચું કીધું તમે
હા અને વિદ્યાર્થી તરીકે આપણી કેટલીક જવાબદારીઓ છે રોજ સમયસર ભોજન લેવું નાસ્તો ક્યારેય ન છોડવો ફળ અને લીલા શાકભાજી નો સમાવેશ કરવો. જંક ફૂડ મર્યાદિત પ્રમાણમાં લેવું પૂરતું પાણી પીવું નિયમિત કસરત કરવી ભોજન નું બગાડ ન કરવું. આ બધું આપડા જવાબદારીઓ છે કે આપણે એનું ધ્યાન રાખીએ તો આપડું સ્વાસ્થ્ય સારું રહેે.
હા અને આ બધું ક્યાંક ને ક્યાંક બધાને ખબર જ હોય છે પણ તો એ કોઈ ઈગ્નોર પણ આવા પાછળ થી બહું નડે ભવિષ્યમાં.
હા અને સ્વસ્થ જીવનનો પાયો સંતુલિત અને પૌષ્ટિક આહાર છે આપણે કહીએ તો એ પણ ચાલે. કારણ કે સારો ખોરાક જ આપડા શ્રેષ્ઠ દવા છે શરીર માટે.
હમ.
હા વાંધો નહી સારું સારું ચલો.
ચાવી આપી.
હા એટલે ખોરાક અને સ્વાસ્થ્ય વચ્ચેનો પણ ઘણો સંબંધ છે, આપણેે એમ કહી શકીએ હા.